હાલો જય શ્રી કૃષ્ણ શું કરે છે બકા
બસ મજામાં
મજામાં કેવું ચાલે છે ભણવાનું
બસ એજ ભણતી તી એટલે તો હિન્દી માં બોલાય ગયું
ચાલે ચાલે એવું એ ચાલે ચાલે એવું તો ચાલતું રે છે બીજું કે કેવું ચાલે છે ઓફિસ નું વર્ક ને સેટ થઈ જાય છે કે પાર નથી પડતું
પાર નહી પડતું પણ સેટ તો કરવું પડશે
થાકી જવાતું હશે નહીં સવારે કોલેજ પછી ઓફિસ રાત્રે પાછું ભણવાનું ને શું ટાઈમિંગ છે તારા કોલેજ નું?
નક્કી ના હોય કોલેજ ના હવાટલે આ કોલેજ કેવી છ ત્રણ દિવસ સવારે જવાનું ત્રણ દિવસ બપોરે જવાનું તો હું ખાલી સવાર ના પછી હું ખાલી સવાર ની હોઉ સવારની કોલેજ માં જ જઉ બપોર વાડામાં તો રજા પાડી દઉ.
હમ્મ. એ જ હું પૂછવાની હતી મેં કે બપોરની હોય તો પછી ઓફિસ નું કામ કેવી રીતે સેટ થતું હશે.
ના બપોરેમાં તો રજા પાડી દાઉ.
કેવું છે ઓફિસમાં વર્કલોડ છે વધારે કે આમ બસ ઇન્ટર્નશીપ જેવું છે.
ના ઓફિસ માં છે વધારે એટલે તો કોલેજ નહી જવાતું બપોર વળીનું.
અને ઓફિસ કેવું છે પાર્ટ ટાઈમ છે તારી કે ફૂલ ટાઈમ છે?
ફૂલ એટલે હો જો સવારના અગિયાર અગિયાર સાડા દસ અગિયાર તો પતી જ એટલે ફૂલ ટાઈમ જ કેવાય અગિયાર થી તમે આઠ કરો તો ફૂલ ટાઈમ જ થઈને.
હા, ફૂલ ટાઈમ અજ થઈ સાચી વાત છે અને કેટલી સેલેરી છે તારી ઓફિસમાં હમણાં?
દસ ઉપર છે.
દસ ઉપર છે. અને તું કરે છે શું સેલેરી બેઝ છે કે ઇન્ટર્નશીપ છે?
સેલરી બેઝ અજ છે.
હા અને કોલેજની થ્રુ મળી
ના તો પેલું અમુક એપ્લિકેશન હોય ને જોબ માટે એમાંથી સર્ચ કરી તી.
નહીં. એમાં કેવી કેવી મતલબ એપ્લિકેશન માં આપણને શું નાખવાનું હોય બાયોડેટા?
બાયોડેટા ને તમને સ્ટડી ના અકોર્ડિંગ બધું હું છે એટલે કયું સિલેક્ટ કરવું જેમ કે એન્જિનિયરિંગ કરવું છે. હોસ્પિટલની કરવી છે, નર્સિંગની કરવી છે, એકાઉન્ટન્સની કરવી છે બધા ઓપ્શન આપે તમારે સિ-સિલેક્ટ કરવાનું રે. પછી એમાંય તમને એ બી પૂછે જેમ કે એકાઉન્ટન્ટસમાં કયું એકાઉન્ટન્ટસ આવડે છે. ટેલી આવેે ટેલી યર પી નાઈને આવડે કયું આવે છે બધું પૂછે.
અને કઈ સબમિટ કરવાનું કે છે ઓનલાઈનમાં?
ના ના ખાલી નંબર જ અપલોડ એટલે ઇન્સ્ટામાં કે ઇન્સ્ટાગ્રામમાં આપડે કરીયએ ને નંબર લોગિંગ
હા, હા.
એવી રીતે જ કરવાનું.
એવું નહી જેવું કે તે કીધું મને કે જોબની અલગ અલગ એપ આવે છે. બરાબર હવે એ જોબની એપ મને મોકલી બરાબર હું એમાં એપ્લિકેશન કરું છું તો એમાં નામ મારી આઈડી ને બધું મેલ આઈડી ને બધું લેશે હું શું ભણું છું એ લેશે મારી જોડે કેટલી ડિગ્રીઓ છે એ તો એ બધાનું ખાલી ડિટેલમાં લખવાનું હોય છે કે ખાલી
એ એક એક એવું એક ઓપ્શન આપે ડિસ્ક્રાઈબ ડિસ્ક્રિપ્શન જેવું ઓપ્શન આપે એમાં ડિસ્ક્રાઈબ કરી દેવાનું કે તમે કેટલું ભાણિયા શું કરું પછી જયારે ઇન્ટરવ્યુ હોય ને ત્યારે તમારાથી આ બધા ડોક્યુમેન્ટ
અચ્છા એમાં આમ સબમિટ નથી કરવાના હોતા. ઘણી જગ્યા એવું હોય છે કે ભાઈ તમે ટ્વેલ્થ પાસ કર્યું છે તો ટ્વેલ્થ નું માર્કશીટ ઓનલાઈન ફોટો મૂકો અને બેચલર કર્યું છે, તો બેચલર નું મોકો તો એવું તો નથી ને
ના ના એવું કઈ ના
અને કોઈ એજ લિમિટ હોય છે વર્ક પરમિટમાં આમાં વર્કમાં.
ના એવું તો નહીિ આવી તો કઈ ઈ્ છે નહી લિમિટ, હું જ્યાં કરું ત્યાં તો બધા આમાંથી બી મોટા મોટા એજેડ છે મારા મમ્મી જેટલા પિસ્તાલીસ વર્ષ ના વા હતા
હ મે એટલે ટ્વેલ્થ પાસ કર્યું.
મકામ કરે હા,
હલો!
હા સેલ્ફ ટીમમાં છે આ જે એજડ લોકો છે ને એ લોકોને સેલ્ફ ટીમમાં ચાલે છે.
અ સેલ્ફ ટીમ એટલે શું થાય બકાઈ કે મને મને ખબર નથી, સેલ્ફ ટીમ એટલે શું થાય?
સેલ્સમાં લાઈક હવે જોવ કેવું કોલિંગ ટાઈપ હોય ને કે સેલ્સ ના કોલિંગ કરવાના. ધારો કે કોઈ વેબસાાઈટ છે, હવે વેબસાઇટ ને તમારે વેચવી છે. તો એના માટે તમારી જોડે કસ્ટમર તો હોવા જોઈએ.? એ કસ્ટમર ને પેલા તમે લીડ જનરેટ કરશો એટલે કે ભાઈ કે આ કસ્ટમર જોડે વાત કરવાની એમને તમારી ઓફિસ માં તમને આ વેબસાાઈટ ની બઉ જરૂર પડશે આનાથી તમારી ઓફિસમાં સારો એવો વધારે ઇન્ક્રીઝ થઇ જશે આમ એડવર્ટાઈઝ કેવાયને.? ટીવી ન્યુઝમાં એડવર્ટાઈઝ મોબાઈલમાં નાના નાના પેલા પેજીસ ન આવતા બ્રોડકાસ્ટ એવું આઈ જાય.
હ.
એના માટે એ લોકો આપણે એ લોકોને એડવર્ટાઈઝ કરીએ કે અમારી કંપની આવી વેબસાઇટ્સ આપે. પછી. એક પર વેબસાઇટ આટલા હજારની છે દસ હજારની બાર હજારની એ રીતે સેલ્સ ટીમમાં પેલા લીડ જનરેટ કરે. એને સેલ્સ થથીંક કહેવાય મતલબ સેલ્સમાં કામ કરતા હોય એ.
અને તારું કામ સા મા છે.?
મારું સપોર્ટમાં છે. ધારો કેવાય એ લોકો એ સેલ્ફ ટીમે ધારો કે તમે સેલ્ફ ટીમમાં છો તમે કસ્ટમર લયા અમારી જોડે તેવું કેશે તો ખરા ને કે ડેમો આપો મને. કે તમારી વેબસઇટ કઈ રીતે કામ કરે છે.? તો અમે એને ગૂગલ મીટમાં ડેમો આપીએ. કે આવી રીતે અમારી વેબસાાઈટ કામ કરે છે તો અમારી વેબસાાઈટમાં કેવું છે અમે જે કંપનીમાં કામ કરીએ. અરી જોડે એક આવી વેબસાઇટ છે ને કે તમે બેઠા બેઠા ઓટોમેટિકલી એક જેવો મેસેજ વીસ હજાર પચાસ લાખ ને આવાલ કસ્ટમરને મોકલતા રહો. મોકલતા રેશે એટલે તમારે, એક-એક પછી એક સિલેક્ટ નહી કરવું પડે.
અચ્છા, એક નો એક મેસેજ આપણે આટલા લોકોને મોકલી શકીએ.
ઓ.. હા તમારે મોકલવય, એવું નહી આપડે ધારો કેવાય કોઈ નોર્મલ એપ્લિકેશન જોઈએ તો, એમાં સિલેક્ટ કરીને મોકલવું પડે.
હા, આપણે નથી કરતા આમ વોટ્સઅપ ને કરીએ પછી. પી એમાંય બહુ એવું થાય છે ને, એપમાં એ ઘણી બધી માં એવું. થાય છે કે ના તમે આટલા લોકોથી વધારે નથી કરી શકતા. અને તું તો લાખોની, હજારો ની વાતો કરે છે.
હા.. આ, એ તો છે સાચેમાં આવી. વેબસાઇટ અમારા અહીંયા છે, ઓફિસમાં તો અમે એની અમે એનું. અ ડેમો આપીએ સપોર્ટ ટીમમાંથી, હું સપોર્ટ ટીમમાં આવું. અને જે સેલ્સ ટીમ વાળા હોય એ કસ્ટમર ભેગા કરતા હોય બસ.
પછી તમે જે ડેમો આપો એ... પછી મેસેજ કોને કરો જેવું હવે દસ હજાર નો ડેમો આપવું હોય તો, દસ હજાર મેસેજ તમે કોઈનું કર્યું હશે એ રેકોર્ડિંગ મૂકો છો કે પછી. પાછું કોઈ રી મેસેજ કરો છો.
બડી એ લોકોને, લાઈક આમાં જો ડેટાની એક્સેલ શીટ હોય ને એ મૂકીને બતાવની. એટલે હવે તમારે એમાં બી. એ વેબસાાઈટમાં બી કેવું દસ હજાર લોકો છે તો દસ હજાર ના નંબર એડ નહી કરવા પડે. ડેટા એક્સેલ હોય ને એક્સેલ શીટ હોય ને આપડા લેપટોપમાં.
એમાં નામ, નંબર ને બધું મૂકી દેસો ને તો ડાયરેક્ટલી બધું જનરેટ કરી એ છે ન જાતે-જાત.
ઓકે.
હમ
બ એટલે તમારું કામ એકદમ.
હ.. આખું-આખો દિવસ જોવો ને ગણતરી ના લોકો હવે, આ લોકો ને પેલું પ્રેશર આયુ હોય ને એટલે. ટાર્ગેટ મળ્યું હોય, તો દિવસ ના બે કોલ તો જનરેટ કરવાની જ એટલે બે કસ્ટમર તો લાવવા નથી. તો મહિના ના બાવન કસ્ટમર થાય.
હમ
અને આમાં પાછા કેવા અમુક તો વિદેશો વડા બી હોય. ઇંગ્લિશ ડેમો બી આપવું પડે આમાં
હ..
તો મેં હવે ધારો કે હવે ઈંગ્લિશ નું મેં આઈલટીએસ કરેલું છે ને. એટલે મને બધા ઇંગ્લિશનું ડેમો મને જ આપવા આપે છે કે, તું ઇંગ્લિશ નું આપ એમ. તમારે સપોર્ટ ટીમમાં આવી રીતે બી છે. અમુક ગુજરાતી વાળા ગુજરાતી નું સંભાળે છે, હિન્દી વાળા હિન્દી નું સંભાળે છે. અને ઇંગ્લિશ વાળા ઇંગ્લિશ નો સંભાળે છે.
આ લેંગ્વેજ પણ બહુ માઇનર કેમ કે, હવે આપણે ગુજરાતી વાળા જોડે વચ્ચે-વચ્ચે એમાં હિન્દી નાખીએ તો એ પછી ડિસ્ટર્બ થઈ જાય ને થોડું પરફોમન્સ સારું ના કવાય અને અંગ્રેજ વા વચ્ચે હિન્દી નાખે તો પરફોર્મન્સમાં મજા નથી આવતી. એટલે જે લેંગ્વેજ જેનું હોય એને જ સૂટ કરે છે.
હમ અને પઈ સમજવામાં બી પ્રોબ્લેમ આવે અને પહેલી વાર તમે જોવ ઇંગ્લિશ નું છે. એમાં તમે હિન્દી બોલો તો પ્રેઝન્ટેશન ભી આપડું ખરાબ જાય. તો પાઈ એ જે વેબસાાઈટ લેવા માટે એક્સાઈટેડ હોય ને એ બી ના રે પછી એ.
હમ, આપણી પર્સન પેલું જ ખરાબ થઇ જાય. ફર્સ્ટ ઇમ્પ્રેશન જ ખરાબ પડી જાય.
એજન એજ.
હમ. ના ના સારું સારું, બસ મેં કીધું તમારી થોડી ડિટેલ જોઈતી હતી. કે પૂછું કે કેવું છે ઇન્ટર્નશીપ જેવું છે કે જોબ મારે. કરાવી હોય છોકરા ને તો તું તેજ હેલ્પ કરજે તારી ઓફિસમાં થતું હોય કે કેમ કે એને આઈટિંગમાં જેવું અ છે.
હા એટલે ઇન્ટર્નશીપ કરવી છે. તો ઇન્ટર્નશીપ બી મળી જશે પછી પરમનન્ટ જોબ કરવી છે તો એની બી વ કેમથી છે મારા જોબે.
હા જો હમણાં તો એ માસ્ટર કરે છે એટલે એની કોલેજ સવારે સાત થી અગિયાર છે. તો એને જોબ કરવી હોય તો એ કરી શકે છે ફૂલ ટાઈમ જ પાર્ટ ટાઈમની જરૂર નથી.
પાર્ટ ટાઈમ બી છે અમારે જો બે થી આઠ. કરો તો બી બઉુ છે બે થી આઠ માં બી કેવું દસ હજાર જેવું તો મળી જ જાય તમને.
હા પણ એને થઈ જશે અગિયાર વાગ્યા ન ટાઈમ હોય ને તો સાડા અગિયાર વાગ્યા સુધી એ ટચ થઈ જાય અગિયાર વાગે કોલેજ પૂરી થાય એની, આઠ થી અગિયાર નો જ ટાઈમ થાય કોલેજ ન. તો ફૂલ ટાઈમ થતું હોય તો થોડું ટ્રાય કરજે.
હા ચોક્કસ ચોક્
તો હું એને કહું તને પેલું મોકલી દે. એપ્લિકેશન ને જે હોય, તું પેલા ઇન્કવાયરી કરીને, મને કહીશ કે, વેકેન્સી છે કે નથી.
ના ના મારા ત્યાં વેકેન્સી છે બસ મને પેલું મંગાવી દો રિઝ્યુમ ને બધું ડોક્યુમેન્ટ મંગાવી દો બધા.
હા તો સારું ચાલો હું તને હમણાં વોટ્સઅપ કરું બરાબર. ચાલ આટલું કામ કરી દેજે હા.
હા ચોક્કસ હા ચોક્કસ ચોક્કસ.
કામ કરે એટલે તને પીઝા પાર્ટી આપુ.
પાકું પાકુ ચાલો.
ચલ મળીએે પછી જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.